બસ તો કઈ રીતે હાઇટ વધારશો
અ તારાસન કરીશ પછી
ત્રાડાસન
ત્રાડાસન નહિ તાડાસન
ત્રાડાઆસન ત્રાડાઆસન ત્ર તમબક નો ત
ત્રાળસન ત્રાડાસન નહિ તાળાસન એવું આવે
હા અમારા ત્તાળાસાન કે એને હવે
હમ પછી
પછી
હમ. ખબર નહિં યાર, બીજું તો હું કરવાની.
હા.
ના બધા.
ડાયટિંગ કઈ જમવા પર વધારે ધ્યાન આપીશ.
તો તમને આ લોજીક સમજાવુ, મેઇન હાઇટ વધારવા માટે છે ને, આપણું ગ્રોથ હોર્મોન હોય. ક્રિએટ થાય ને, વધે ને, ત્યારે આપણે હાઈટ બોનની હાડકા ની હાઈટ હોય એ વધે. એટલે એઈ ક્યારે વધે, જયારે આપણે ઈન્સ્યુલિન નું પ્રમાણ ઘટી જાય શરીરમાં.
આ બધું મને કશું મગજ પણ અંદર જતું નહિં, ઇન્સુરિઅન્સ ફિન્સુરિઅન્સ.
એવી રીતે સમજાવું છું, જયારે આપણે જમી લઈએ ને, એની ચાર-પાંચ કલાક. ને ભૂખૂપેટ હોય ને, ત્યાર નુ હું પછી એ જે હોર્મોન આવે ને, ગ્રોથ હોર્મોન એ પછી. એક્ટિવ થાય ને, પછી તમારે હાઇટ. મે ધીમે-ધીમે બધે. એટલે તમે જેટલા વધારે. વધટ અને બુડ સ્લીપ જે કેવાય ને, ડીપ સ્લીપ, બુડ સ્લીપ તો ખરા. બાર કલાક પીડર્યું, એ સાત-આઠ કલાક પણ એમાંય. સાત-આઠ કલાક ભી ડીપ્સ-લીપ પૂરેપૂરું તમારું શરીર ફ્રેશ થઇ જાય ને, એ પ્રમાણે.
તેવું ડીપ સ્લીપ કેવી રીતે કરાય?
એટલે તમને એમાં પૂરેપૂરું વાઘોર બોડી થાકી દે, બાકી ઘણું એવું. તમને ખબર હોય, હું તો હું તો તમે જાગતા હોય, હું એ જ ગયા હોય, તમને યાદ હોય કે ના. આ ક છેલ્લે, હું તો તો પણ આજુબા કોઈ વાતચીત આ પ્રમાણે કરતું હતું. એીપ. રીપ સ્લીપ એ સુઈ ગયા પછી રા બ બે વાગયાીપ સ્પ તમારો ટાઈમ બ કે એ પ્રમાણમાં તમે હલચલ થાય ને તો. તમને ખબર ન પડે, આજુબજુ ક હાલ ચ હતી. એ વિશ્વા કેટલી વધારે થાય ને, એ પ્રમાણમાં તમારી સારું એમ.
તમારી હવે હાઇટ વધે‌.
વધે ને, સરખી પ્રમાણ માં મકાય વાંધો નહી વધે જ.
મારે ભૂખું રહેવાનું, એટલે એના માટે.
સરખી લ એટ લેવાની ભૂઈકો એટલે આ મેં કીધું, એમ કે તમારે. ઓછામાં ઓછી બાર કલાક વચ્ચેનો ગેપ રહવો છે, બાર થી સોળ કલાક વચ્ચેનો.
એટલે એટલું, એટલું ખાવાનું જ નહી મારે.
આતે જમી લયો, પછી સવારે જમો કે ન નાસ્તો.
હ, હ, હ, એની વાત કરે, મને કે દિવસમાં એટલો જમવાનું હોય.
દિવસે એટલે દિવસમાં છ કલાક કે, આઠ કલાક વચ્ચેનો ડિફરન્સ હોવો જોઈએ.
બરાબર છે.
અને મે આગે ત કીધ તા બેસ્ટ એસરસા છે.
હમ.
બીજું કઈ ને, બોડી તમે ખાલી વર્કઆઉટ કરતા હોય, એક ન્ટેન્ વર્આઉટ કરવાનું ઇન્ટેન્સ એટલે. પ્રિન્ટિંગ કરો, એક બધું કામ કરતા હોય તો, ભૂલ સ્પીડમાં કોણ ઘડીક માં. કેવું તમે એક કિલોમીટર હાલો ને. એની કરતા દસ મિનિટ દોરો ને એ વધારે તમને શરીર માંથી તમાર કેલરી બર્ન થાય.
ક્ન્ટિટી હ ક્વોલિટી કટા એવું તમે નતું કીધું મને.
હા એટ એ તો મને યાદ ન પણ આવીતે તમા સ્પીડ વધ વર્ક વધારે કામ આવે.
હમ. મેં હવે નવું ચાલુ કર્યું છે. પેલા મેં પાંચ હજાર સ્ટેપ ચાલતી હતી ને એની જગ્યાએ દોવેેરા કુદવાનું ચાલુ કરયું છે.
હમ મા છે ડેકોડ્યો. એક પાંચસો કે હજાર એકર ધોયા્યા કૂદી જઓ.
હમ મેં તો કેટલા વખત પછી પુલું તો બીજા દિવસ સુ મારું સોરી દુખતું તું બા.
સ્ટાર્ટિંગ કર તો એકાદ બે દિવસ પછી ધીમે ધીમે થઈ જાય.
એટલે એવું જ મેં પેલા દિવસે વન ફિફ્ટી કર્યા ત વરી.
શરૂઆત થ ઓછી કર ત્રીસ ચાલીસ પચાસ કોણ ધીમે ધીમે તમારા પગ ને ખબર પડ. પડે લોડ દે છે તીનજેમાં.
એવું હોય મેં તો એક જ દિવસે જ વન ફિફ્ટી કરી નાખાય એટલે પછી આજે તને કર મનન નથી.
આટલે જ ન થાય ને તો વાત છે ધીમે ધીમે વધારે શરૂઆત સ્ટાર્ટિંગ નાનું કરે.
ઓકે બોસ.
હ એમ.
હા.
પાછું કુટુંબર ઓ અંદર થી ઓ હેલ્થ ગુરુ જાગી જાય એ કરતા રેવાજો કોચ જાગી જાય.
સાચી વાત છે તમે પહેલા બહુ ટીપ્સ આપતા હતા યાર હા છે મારો જો સ્ટોક માટે મશે ક્યા કે ટીપ્સ આપ
ના બોલો પ્લેટફોર્મ નું
સ તો બોલો બી છો ટોપિક
ના ના કવ આગત બોલો ટ
હમ.
તો અત્યારે થતતોશે અ્યારે ટીપ્સ તો ઘની બજાયધી.
તહું.
કારજાર તો હો છે તો.
તો બોજ, મને કેટલું ભાષણ આપ. આખો દિવસ, મ દ આખા બોલતા જશે કશું કરતા નહી હોય.
એટલે તો કઈ નઈ લે એવું થોરું હોય.
એટલે મને એવું વધતું હો મેં થોડી ઓળખતી તી ત મને.
તે તે કોકે તો બાકી આટલ બધું નોલેજ ભેગું કરીને કરવાનું હું તો.
હું બોલો તમે?
આટલું બધું નોલેજ ગુગને કરવાનું તો એપ્લાય ન કરતા હોય તો વાત એમ છે.
અચ્છા હા ત મને ચાલો પેઇન્ટિંગની નોલેજ છે.
મને?
હમ.
પેન્ટિંગ એટલું કે એક સીટ હોય, તો પેન્સિલ હોય પેન્સિલ દોરવાનું. પછી પેન્ટ બ પેન્ટ બ્રથીોરી નાખ કર નાખવાનો પાણી યારે મિક્સ કરી.
એટલે બધાનું છે ને, કેવું કેવાય મના પરથી એક વસ્તુ શીખવા મળે. તો બધા ના શું કેવાય, એરિયા અલગ-અલગ હોય, શીખવાના ઇન્ટરેસ્ટ
ઇન્ટરેસ્ટ, ઇન્ટરેસ્ટ ના એ લ.
હા, એટલે જેને જેમાં ઇન્ટરેસ્ટ હોય ને, એ વસ્તુ એ લોકો બહુ જ સીખે બહુ જ સીખે. એટલે ખબર હોય, વધારે એમ.
એમાં કંટાળો ન હોય ને શીખ, મેન વાત એ કયો તમારું પેન્ટિંગ નું છે.
જો પેડિંગમાં.
હા.
પહેલા તો જો પેન્સિલ વાળું કરો ને, એમાં પેન્સિલ બહુ બધી જાતી. તને કે. થ્રી બી આવે, ફોર બી આવે, ટેન બી આવેરા બધા નો સેટ છે.
તો બી એટલે હું એ.
એટલે એવું કે, પેલી બી હોય ને, હે તે આછી હોય. બોલ્ડનેસ એટલે.
ઓકે, ઓકે, હાજીજી.
સમજી. પછી એમાં ઇરેઝર ત્રણ ટાઈપમાં આવે કે, ઇલેક્ટ્રિક ઇરેઝર આવે, મોનો ઇરેઝર આવે. બધાનું કામ અલગ-અલગ. જો આપડે એવું કેવાય. હ, મે પેન્સિલ ડ્રો કરું ને, તેમાં ચાર કોલ ડ્રો આવે.
બો દ ટોટલ
એ તમને નહી ખબર પડે, હું પછી કો બીજે કોઈ દિવસ કહીશ તો મને.
હમ.
એટલે એમાં એવું હોય કે, જેિટેલિંગમાં આપણે કરતા હોય ને, એમાં પેલું ઈરેઝર ના કામ લાગે. એમાં પેલું મોન જ યુઝ થાય એમ. પછી હેર માટે પેલું જ થાય, ઝીરો ઝીરો વાળું. એટલે બધાનો યુઝ અલગ-અલગ હોય, પેલી ખબર. પછી આ કહેવાય, કલરિંગમાં એવું આવે કે. ઓઈલ કલર રાખવા લગાવ્યા. બોટર અલગ આવે, બોટર માં જે સીટ આવે તે, બહુ જાડી હોય. એજ જોવે કેમ કે, પેલી હોય તો, આખું કાગળ જ કેવાય ફાડી નાખે. કેમ એક્રેલિક હોય, તો એક્રેલિકમાં કેવું હોય કે, આ વોટર કેવું હોય કે, પેલા હુકાઈ ના જાય એમ. એક લીક માં ફટાકડી ને મુકાઈ જાય. એટલે બહુ બહાર ના રાખાયલી, કુલા ના રખાય એમ. હ, થી કે સ્પોડ કરી રાખવું હોય, પેન્ટને માં પેઇન્ટિંગ. તો ઓઇલ વધારે યુઝ થાય, આ તો મોનાલીસા એવા બધા. પછી એના પર એક પડે આવે, એટલે એવું પેલું કોટિંગ કેવું કરીએ આપડે. હા બતા મ
હા, હા, સાંભળું છું ભાઈ, કોટિંગ કરે બોલો.
હલો.
હાલો, હા, સાંભળું જ છું, પોટિંગ કરવી.
મને કો કોલ બંધ થઇ ગયો.
ના ના.
તો એવું કે એનથી વધારે વખત સુધી રે પેઇન્ટિંગ
ઓલો કેવો ને વાનીસ વાનીસ કેવ એવું કેવાય લાકડા માટે એવું હોય કે
બોર્નેિશ
ના માટી થી આપડે ઓલું કેવ ક ઓલું કેવું કેવાનું પ્રિઝર્વ કરવાનું એક આવે ખબર કિચન ને એ બધા એમાં નાખી એ પછી નાખી દેવાનું હે.
હા પેલું ઓ એમ અ યાદ નય આવતું
રિઝવાન ને એકાદું નામ છે એનું એની હાત રેઝિના રેઝિના હા.
રેઝિન
રેઝીન આ તો કેય ઓલું પ્રિઝર્વ કરવા દેવું કઈ સિસ્ટમ થી સુૂકવી દેવાનું ને એમ જવું કય જતો કર હે
હા હા મને ખબર છે વિશે આર્ટ વિશે મને બધું નોલેજ છે. એટલે ઊંનું નું ખોર બનાવે છે હમણાં બો ટ્રેન્ડિંગમાં ચાલે છે. ઉન નું ખબર બધું બનાવે ફ્લાવર બનાવે, કિચન બનાવે
ના નથી એ ગયો ભાઈ એમાં પણ
તમાંરી દુનિયા અલગ ને એટલે
બરાબર છે પોઈન્ટ ની વાત છે.
તો પછી પછી તો આટલું તો પછી બે ડીપમાં જવાની જરૂર નહિ તમારે પેન્ટિંગમાં તો તમારે અર્ધુ નય પૂછ્યું થી
હા દીપ છે મને
આ છેડે બેઝિક નો બેઝિક છે એકદમ સ્ટાર્ટિંગ કેવાય ને અડર એન્ટર કરવાનું તે
બરાબર છે એ તમારી માટે પાયો હોય એ મારી માટે તો આ શુ કેવા લાયક શબ્દો નથી એમ
તો જેવું જેને ઇન્ટરેસ્ટ હોય
એ તો મેઈન વાત છે તો કેવો બીજો તમારો ઇન્ટરેસ્ટ ઇન્ટસ્ટ ફ
બીજું તો તમે બોલો મેં તો કેટલું બધું બોલવું પડે છે મારું ઘરુ નું ખ્યાલ બોલ બોલે
હમમ બો બધું દુખે તમારુ કઈ ને લીધે
ના મારે તો જીવવાનું છે.
તમે આતો એમ પગ દુખતો હોય પગ દબાવી દે, ગળું દુખતું હોય ગળું દબાવી દે શુભ કામમાં દેરી કોઈ દી કરાય જ નય.
એટલે તમે રો મારા પપ્પા જીવતા નય રહ્યા
બરાબર છે એ વાત તો બેન છે. તમે મને આવું કઇ ફ્લેક્સી કીહો કે સિનિયર જેવું આવતી કે રેય ફોલ આવુ ફ્લેક્સિકલ જેવો માણસ આવતો ઘડીક માં રબર મેન રબર મેન શરીર નું નામ હતું. રબર ની જેમ જ્યાં પહોંચાડો ને નેમ પહોંચી ગીયા યોગા કરવાથી અહિયા ખાલી એમ ગળું દબાવી દેત તમાર દુખતું બંધ થઈ જાય ને એટલે પાછો હાથ પાછો ખેંચી જેતા આવી જાયત પાછો.
તો એક પ્રશ્ન પૂછો. તમે જ્યારે નાના હતા તને એવું ટીવી જોઈને એવું થયુ તું કે આ ટીવીમાં જે બધું થાય તે રિયલમાં થતું હશે કેવું નહી થયું તમાને
ના એ તો પેલાથી ખબર હતી પિક્ચર ન તો પિક્ચરમાં એવું હતું એ થતું હોય છે. વિચર માં ઘણી વાર એ ખબર પડી ગઈ આ ખોટી વાત છે. બાકી કાર્ટૂન માં તો ખબર જ નથી કે ખોટું જ છે.
કાર્ટૂન નું તો એ ત ખબર હોય જ પણ એ મને એવું હતું જર્મનને તતાારે અ મૂવીઝ ન સીરીઝ મમ્મી લોકો સિરિયલ જોઈ ને મેં બી જોતી હતીી તો મને કે લોકો હાચક માં મારી જતા હશે તો મે વિચાર આટલી બધી મોત થઈ જાય એ બધું માણસ હોય છે.
એટલે મેં બહુ જ ઇમોશનલ થઈ જતી હતી એ ટાઈમે પછી હવે ખબર પડી
એ તો વાત છે જન શક્તિ વિકસાવો માં ખબર પડે આ બધું એકતા કપૂર ની સેું બધી આજ રીતે બનાવેલી છે.
કશું હોય ને પણ બહુ ભંગાર લાગે હવે સિરયરો તો
કરતા રહોતા આવી એકલે એક
એક ને એક જ હોય
ગોપી બહુલ અલી બહુલ
એ સિરિયલ હોવે જોઈ લી
ચાલે કેવી છે. સમ સસુરા સસુરાલ સસુરા સિમલ કા સિમલ
પછી કુમકુમ ભાગ્યા તુમ દે ભાગ્ય